હા આવે છે આવાજ.
તમને આવે છે મારો અવાજ.
હા આવે છે બોલો.
હા તો આપણે કહીએ તો કેવું વરસાદ પાણી કેવું છે સાઈડ
વરસાદ પાણી તો હમણાં કઈ છે નહી.
એવું છે અમાર સાઈડ તો છે વરસાદ હમણાં એવલુ કે બહુ જ વાદળ આવેલું છે પડશે વરસાદ.
હા હા એવું તો છે જ વરી વાદળ તો આવે છે પણ વરસાદ કઈ પડતો છે નહી.
બરાબર તમારી સાઇટ કયા કયા પાક લેવામાં આવે.
અમારે ટુ વેર પછી લોંગ કપાસ.
એવું અમારે અમારે હ બધા જ મોસ્ટ ઓફ લી લેવામાં આવે અમારે કેવું વર્ષમાં બે ત્રણ વાર પાક લેવાય. કે અ કેવું પાણી. પીઆ તારી જમેનને મારી એટલે લેવાય આખા વર્ષ માં અને શાકભાજીઓ ટોટલી બધું થાય.
હ આમા તો ખોરાટ હી છે એટલે કઈ નહી થાય એ સિઝન છ મહિના ની રહ્યા છ મહિના એમને ચોમાસા માં તો કઈને ખાલી વાવણી કરી જ
સાચી વાત છે તો તમે હું હમણાં ભણો છો કે પછી જોબ કરો છો
ના અમારે ભણવાનું પુરું થીયુ છે અમારા ઘરે જ
એવું છે
હા તમારે
કેમ બાજુમાં હા મારે હો એવુંજ છે કે હમણાં ગ્રેજ્યુએશન પટી ગયું હવે જોબનો વિચાર છે કે કશે જોબ કરીશું એમ
હમ બરાબર કઈ નહી બોલો જમ લીધું તમે
ઓ જમી લીધું હું જઈમાં તમે
મેં દાળ ભાત જમુ છુ આજે દાલ ભાત શાક રોટલી
મેં ખીજરી કડી શાક રોટલી સલાડ પાપડ ને પેનડો ને સ્વીટ એ વ
બરાબર
તમારે સ્વીટમાં ભાવે
ના સ્વીટમાં નહી ભાવતું પણ એમ તો એવું કેહેવાય ને કે જમતા ટાઈમે આવું મતલબ કે આવું ચોકલેટ ને એવું મતલબ કે ગરું ના ખાય તો સારું એમ જમ્યા પછી ખાય તો બધા સારું એમ
હા એટલે મેં અમે પૂછ્યું જ કરીએ કે જમ્યા પછી ખાઈએ દરરોજ અમારા ઘરમાં બધાને ટેવું છે કે જમ્યા પછી છે ને કશું ગયું તો ખાવાનું જ એમ
હા હા બરાબર
એટલે મારા ભાઈ સારનપુર ગયા ત હમણાં તો એ પરસાદ લાયા ત તો એના ત્રણ ચાર ચત ના પેંડા મળે તો પેલા જેમ આવા પેંડા તે મને ઓછા ભાવે પણ જે ના એટલે મા વાળા પેંડા ભાવે ને બીજા એક ક આવે છે ને એકદમ નક્
હા હા થકક
એ પેંડામાના નહી ભાવતા હા એ મને મીઠાઈમાં કશું ભાવે ખરું
મ મીઠાઈ એમાં તો એમ તો કહેવાય કે સીઝન પ્રમાણે જે ભેંસનું દૂધનું આપણે બળ બનાવીએ ને એજ ભાવે અને બીજું કાજુ કચરી ભાવે બહુ મતલબ કે બહુ ઘડું ના હોય ને એવી વસ્તુઓ ભાવે સ્પીડ તો હોય પણ ગઈડી બહુ ના હોય એવી
હ મને તો સૌથી વધારે ભાવે તો કહીએ તો પેલા મોટી ચૂના લડ્ડુ આવે ને પણ સૌથી વધારે મને નહી ભાવતું એવું જલેબી છે મને જલેબી ખબર નહ બધન બહુ ભાવે
હમ મંદ જલેબી નહીિ લાડુ નહીં કશું જ નહીિ ઘરમાં પણ ગયું કઈ એ પણ અભાવે
ના મને તો પછી પેલી બુંદી આવે ને જે એકદમ પોચી હોય છે નક્કર ના હોય છે કે નવી નવી બુંડી એને કઈ કેહેવાય ગણપતિ વખતે હોય છે તે બુંદી ભાવે હજુ
પાણી હા હા બરાબર બરાબર એમાં અવાજ કપાય છે એમાં અવાજ કપાય છે
હ
ઓકે ના નહીં આવટો અવાજ કપાય છે હલો તમારો અવાજ નહીં આતો અવાજ તો છે હલો
પાાયો
હલો
હલો આ ચોમાસાના લીધે અવાજ કપાય છે યાર
હા હા
આયો હ તમને
હા આવ્યો છે બોલો
આ ચોમાસું ચાલે ને એટલે વરસાદ વરસાદ કઈ આ અવાજ નો પ્રોબ્લેમ નેટવર્ક ન પ્રોબ્લેમ આવે અમારે એવું થાય બોજ વરસર પડે ને તો પછી ખબર નહ આ ચાલતા ના આવે કે ઇન્વેટર બેટરી પટી જાય ને તો એવું થાય બોલો ત તમે
બસ કઈ નહી બોલો તમે એમ તમને શું ભાવે બીધું એ મને મને ફૂલું તો એ ગમે છે મોગરો ગમે
એવું
હ તમને
મને તો એમ તો બધા જ ફૂલ ગમે પણ પેલું ચંપો કેવાય ને ચંપો ગમે પછી જે વેહેલું વેહેલું ઉઊગી જાય ને તે ગમે
બરાબર એ વા એમ આવેને પછી બીજા મને આવ સુ સુભીટમાં બધા અલગ અલગ ફૂલ આવે ને તે બોગામાં કેના લમ મસ્ત સંગાર ને એવું લાગે અલગ અલગ
ગમે ગજરા પે મા હામાં લગાવીએ ને એટલે મને બહુ ગમે
હા તો એ ગજરો તો એને જ બને ને મોગરા ના ફૂલ ન બને અને પછી બીજે એકં આવે
એવું થોડી હોય કઈ
હા તો એ ગજારના ફૂલ માં મોટા ભાગે મોગરા ના ગજો બનાવવામાં આવે
એવું હોય
હા જેથી કરીને આકર્ષિત કરે એ વ્યક્તિઓનેને મતલબ કે એ સુગંધ મતલબ કે ફેલાતી રહેે
બરાબર તમને કઈ સુગંધ બોુ ગમે
મને આજ મોગરાને ગમે છે ને બીજી આ માથે વરસાદ પડે ને એમાં જે માટી ની સુગનાને એમાં મત એમ પછી આપણું કઈક માટલું હોય ને બધું હોય તો એમાં જે ભીનું માટલું થાય પછી મતલબ કે મેન માટીને સુગમ બધા ગમે અને
મને પણ સેમ
તો મુગરા ની વધારે સૌથી વધારે ગમે મને શું
મને એની ગ મને પેટ્રોલ ની સુગંધ પણ બહુ ગમે
હમ એ તો જ ગમે એમ બીજા
ખોલી ને જ્યારે ત્યારે સુગંધા ને તેટલી એમ આકર્ષિત કરે હો ને
હમમ ખાલેમ પીલેનુ મ થાય એ
સાચી વાત છે પછી અમુક પરફ્યુમ અમુક ના હારા આવે ફોગ નું મને નહી ગમત ત મને ફફ્યુમાં કયું ગમે
મને તો મને તો બધા છે ને એમ અમુક બહ સ્ટ્રોંગ ના હોય ને સિમ્પ ફલ હોય ને એ ટાઈપ ના મતલબ કે એવા સ્પ્રે યુઝ કરો બ તમે
મને ઊંડું છે મને સ્ટ્રોંગ પરફ્યુમ બો ગમે અનેને પેલા મેન્સના જે આવે ને એકદમ સ્ટ્રોંગ
હમ તો ના મને તો એનાથી મતલબ કે સાઈડ ઇફેક્ટ થાય ને એવું લાગે હા એવું લાગે એવડે કે મને એવા બીજા કેટલાક ને ેવું થાય હતા પછી મેં તો એ ન
હાચી વાત છે એ તમારે
હમ
તો તમારો શું વિચાર છે કે બે હાજાર પચાસ માં આપણું ભારત કે પહોંચશે
હ બે હજાર પચાસ માં મતલબ કે જો હાલ જો જોવા જઈએ બધી પરિસ્થિતિ ને એવું ને એવું જો ચાલીયા કરે. તો આપડું ડેવલોપ કરવું સારું રે મતલબ કે એમ બધી રીતના સરકાર ને લઈને હોય છે ગમે તે બધું. હોય.
અચ્છા અચ્છા તમને કઈ ગાડી ગમે.
મને ગાડી થાર ગમે અને બાઈક ને એવામાં હોય તો આવી ઇલેક્ટ્ર કાર વધ મતલબ કે એ વધી ગમે.
એવું. મને તો સ્પોટ કાર વધારે ગમે એમાં પોડચે આવે તે ગમે પછી બાઈકમાં જઈ તો કાવા સાખી મને બો ગમે પછી જીટી બો ગમે. એટલે મતલબ કે જેનો અવાજ મત આ ને ભુરુમ ભુરૂમ એવી બાકો મને વધારે ગમે.
મને તો એમ વધારે બુલેટ અને થાર બે વધાર ગમે છે. કે જેજગડા પણ લાવવાની ઈચ્છા કેમ લાઈએ એમ. બુલેટ ના તો શોખ છે કારણ કે બુલેટ તો ચલાવીયે છીયે એ એટલે એના તો શોખ ખરા જ.
હાચી વાત છે તમને ફોર વ્હીલ બોલવીલ બધું આવડે.
હા મને બધું ચલાવતા આવડે છે.
ટ્રેક્ટર હો આવડે.
ટેક્ટ એટલે શીખવાનું કોઈ આપી લે તોીખી જોુંીું
હ બરાબર. તમને શરદી ખાંસી થઈ હોય તો તમે હું ઉકાળો ગરેલું.
અને ઘરેલુ ઉપચારમાં તો આદુનો આદુને અને તુલસીને બંનેને ક્રશ કરીને એનો રસ મતલબ કે ઉકાળો બનાવવાનો. અને ખાંડ બો ની નાખવાની થોડીક જ અમથી નાખી ને એ કરીને એનું ઉકાળો પીવાનું પસંદ કર્યું ને એ બધું.
એવું.
હમ્મ.
મેં પણ એવું જ કરું. અ એમ તો મેં જેમ જેમ ગમે એવું થાય ને મને તો હું બહાર ની દવા નહી લતી.
હમ્મ બરાબર.
જેમ બને તેમ બારની દવા નહી લાવતી ઘરની જ દવા થી ઉપચાર કરું છુ.
હા એ તો એવું જ વળી જેટલું ઘરનું કરી તો હારુ એમ.
તમને આપેલી લોકલ ગાયો આવે ખબર વરસાદ આપડા અહિયે.
ગોકડ ગાયને એ બધી હા.
એ બધી ગાયો કેમ નીકળતી હશે વરસાદના ટાઈમે.
શું કો.
એક ગાયો બધી કેમ નીકળતી હશે.
હા એ જ વરી એટલે મતલબ કે એ લોકો મોટા ભાગે જો જમીનો ન હોય એવી રહેતી હોય. હવે જયારે આવું વરસાદનું વાતાવરણ એ બધું થાય તો એ લોકોની જમીન તો બધી મતલબ કે ભીની થઈ જાય. તો એ લોકો આવી કોરી જગ્યાઓ હોધે કે જ્યાં પાણી ન હોય ને એવું બધું. તો એટલા માટે કારણ કે અત્યારે તો જમીન બધી પોચી પોચી થઈ ગયો હો એ લોકોને થોડીક કેમ કડક ને એવી જમીન જોઇએ એટલા માટે બધું જ એક જે કઈ પણ જીવ જંતુ હોય જે ક કેરી હોય છે કે મકોડા કે કઈ પણ. તો એ બધું એમના જમીનોમાંથી એમના ખાડામાંથી નીકળી નીકળી ને બધું ઘરોમાંને બધ રસ્તાઓ પણ બધું જોવા મળી જાય.
બરાબર.
આપણને હું જોય ને કે ઘર માં ઘર આપણે પૂરી રાખે. તો પછી આપડે પણ બહાર નીકળી જીએ બહાર ફરવાથી એ રીતના એમાં ઘરમાં લોકોનું પાણી ને બધું ભરાઈ જાય એના માટે લોકો બહાર નીકળી જાય.
હમ્મ.
હમ્મ.
તો તમને મુખવાસમાં હું ભાવે મુખવાસ માં સૌથી વધારે.
મને મુખવાસ માં વધધા તો એ ભાવે કેરી ની ગોટલી આવે ને. હા કેરી વાળી જે આવ.
હા હા ઓવેવે ગોટલી ક સે કેલી ગોટલી.
સેલી મતલબ પછી પી સેલી માટી તે અમુક વાર ખઉું એમને ટલને અળસીને એવું બધું.
મને હોય એમ શેકેલી માટી બહુ જ ભાવ પેલા તો મેં બહુજ ખાધી હતી પેલી. પેના આવે ને સ્લેટ માં લખવાની તે બો ખાધથી. પછી આપે આ માટી પછી શેકેલી મોટરું. પછી આછીચુકા એવું ઘણું બધું ખાધેલું છે.
મે તો હજી પણં ખાઓ.
મેં હમણાં ખાઉં ખાલી શેકેલી માટેટી ખઉ તે પણ મહિના માં એક વાર બહુ નહીં.
હા હા બરાબર.
તો તમે તેલ કયું વાપરો માથામાં ઘસવાનું.
હ એમ તો હું મોટાભાગે તો તેલ યુઝ નહી જ કરતી અને જો કરતી હોય ને. તો હેયર ઓઈલ કરીને છે મતલબ કે ડોક્ટર સજેસ્ટી વાપરું છું કીધું તો નહી કઈ વાપરતી અને બહુ કઈ હોય. તો સૌથી જૂનામાં જૂનો સ્વડે છે આપણે પેલો કે છે ને દિવલ તે.
બરાબર તમે કેટલા વર્ષ સુધોને માથામાં તેલ નાયખ્યુ મત. કેટલા સ્ટેન્ડ કેટલા સ્ટેન્ડરમાં સ્ટડી કરે હતા ત્યાં સુધી માટે તેલ નાખ્યું છે.
અ બને ત્યાં સુધી તો હું કમસે કમ છે ને. આઠમા ધોરણ સુુંઘી નાખ કે પણ પછી મારા સફેદ વાળ ઉઠવા લાગે પપ ઉઠ. કે ત નાખવા છતાં ઉ થાય છેટલે પછી નાખવાની જરૂર જ હોય. તો પછી ત્યાં છોડી દીધું કે ત્યાં સુધી ખાલી. કદી કદાચ બહુ માંથું દુખ્યા એવું હોય કે લાગે કે ના ચાલ આજે નાખો છ વાળ સારા કરવા છે. તાવ કદા કું કેળ નંગ
મેં પણ ના મેં તો નાખવું હવે. કેમ કે પછી બો ના નાખો ને વાર બો ઉતરવા બાજેને પછી.
એમ તો જો હવે તેટેલ નાખી કે નાખે પણ અત્યારે સિચ્યુએશન એવી છે નાખા નાખા. મારે પણ એવું જ છે બહુ જ મતલબ કે ખબર ને કેમિકલ હોય કે શું હોય. આખા ના આખા ખાલી ગુંચ પણ ના હોય ને તો એ ખાલી માથુઓળી એને એકલા વાળા‌.
હાચી વાત છે. મારે હોય આખા એને આખા ઊં આજે ઊંઘીને ઉઠીને તો એટલા બધા વાર હતા મારા એમાં હ ક મા કેમ આટલા બધા ઉતરતા હશે મ એટલે આમ જીવ બળી જાય વાળ ઉતરે એટલે
હા મને એવું થાય મને મારા વાર ઉતરે કારણ કે આ મુકવા મને એવું થાય કે મસ્ત વાર કરવું ને એ બધું.
પણ એવું થાય એમ ક ટકલી થઈ જાવ પછી બોયકટ વાર હોય તે હારું. એ છોકરાઓ કેટલો હારો કે ન મગજ મારી કે વાર કરાવવાની એ શું કે ગુચો કરવાની નહી ટક. તકલીફ નહી માથા તેલ નાખવાની તકલીફ કેટલું ઈઝીલી બધું થઇ જાય.
આ જ ને એટલે મન લાગે કે એવું થાય કે. સાડા હઢાર પણ એ લોકોને હ ટ ખબર ના પડે પણ અ તો આપડી. લોકો ના જોવા જેે એટલા ઉતરે છે કે ના્ ખાલી એમ હાથમાં એમ કરીએ ને વાળ ને તો એટલા બધા વાળા હાથમાં આવી જાય છે.
હાચી વાત છે તમારી.
હમ
તો મને કેવું લાગે કે ઠંડા પીણા બનાવતા આવડે કશે તમને?
હ ઠંડા પીનામાં તો હા મતલબ કેવું શરબત છે. પછી કઈક અલગ અલગ મતલબ કે કાચી કેરી માંથી માં થી શરબત બનાવો. જી ઓ મતલબ કે. બીટ માંથી આ બધું એ ટાઈપ અલગ અલગ જ્યુસ ને બધું બધું બનાવતા આવડે મને
હા મને હું આવડે મને કોલ્ડ કોફી આવડે પછી સ્ટ્રોબેરી જ્યુસ આવે પી પ કોલ્ડ કોકો આવડે ચા તો બધા ના જ ભાવતી હોય તે આવડે પછી અ હા પછી પલ્સની પલ્સ ના સોડામાં નાખીને બનાવીએ ને આપડણે તે પણ બહુ જોરદાર લાગે ઉનાળામાં તમે પીવો ને તો એકદમ મજા જ આઈ જાય
હમ હમ
તો
હમ
બોલો ત બીજું
કઈ આપો મિનિટ પૂરી જ પછી કરીશું